હ
હા બોલો
જય શ્રી ક જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો
જામ જુ
અ જોઓને આજે આપણેે અ તમ મને એક મગજમાં એક વાત આવી એટલે મેં જોયું કે તમારા સાથે વિચાર આના વિશે વાત કરું આપણે ઇન્ટરનેટ ઉપ પર કેટ કેટલો આનો આજના યુગમાં ઇન્ટરનેટનો કેટલો મહત્વ વ વધી ગયો
હા આપ આપણે જોઈએ કે ઘણી બધી રીતે ઇન્ટરનેટ આપણને ઉપયોગી બને છે આજના યુગમાં
બિલકુલ ઇન્ટરનેટના કારણે દુનિયા જાણે એક નાનું ગામડું જ બની ગઈ છે પેલા આપણને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી કોઈ પણ માહિતી પહોંચાવા માટે કેટલો સમય વેફડી નાખવો પડતો હતો પણ હવે તો જો આપણે ખાલી ફક્ત અ કલા મ ોમાં જ આપણે દુનિયાના કોઈ પણ છેડે સેકન્ડમાં જ આપણે કોઈ પણ માહિતી આમથી તેમ એકબીજાને પહોંચાઈ શકીએ છે
હ હા સાચી વાત છે ઇન્ટરનેટ ના ઉપયોગથી આપડે જોઈએ કે આજે લોકોને ઘણી બધી સરળતા રહે છે કોઈ પણ કાર્ય કરવા માટે જેમ કે ભણવા માટે ઇન્ટરનેટ ઉપયોગી બને છે જેમ કે પછી આપણે આજે સફર કરવું હોય જેમ કે આપણે અહીંથી બીજા વિસ્તારમાં જવું હોય તો એના માટે આપણે ઇન્ટરનેટ થકી આપણે કેબ બુક કરી શકીએ છે
બિલકુલ સાચું કહો છો તમે આપણે ઇન્ટરનેટનો બહુ જ જગ્યા ઉપયોગ કરી શકીએ છીએ અને ઓનલાઈનના માધ્યમથી કેટલા બધા એવા ઉપયોગો પણ કરી શકીએ છી જેમ કે તમે આમ કીધું કે શિક્ષણમાં તો વિદ્યાર્થીઓ માટે તો ઇન્ટરનેટ ખૂબ જ ઉપ ઉપયોગી છે તેઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે અને શિક્ષકો પણ વિડીિયો પ્રેઝન્ટેશન અને અન્ય શૈક્ષણિક સામગ્રી દ્વારા બાળકોને ભણાવી શકે છે અને ઇન્ટરનેટના કારણે તો લોકો એકબીજા સાથે તે ઝડપથી સંક સંપર્ક માં આવી ગયા છે હવે તો જેમકે આપણે ઈમેલનો ઉપયોગ કરી શકીએ છીએ વિડીિયો કોલ સોશિયલ મીડિયા દ્વારા વાતચીત સરળ એટલી સરળ બની ગઈ છે કે જાણે મિલો દૂર બેઠા હોય તો પણ આપ આપણે એકબીજાના નજીક જ આ આમે સામે બેઠા હોય એવું જ આપણને અમ માહ ફીલ થાય છે
આપણે જોઈએ કે ઇન્ટરનેટ થકી આપણે અ મનોરંજન માટે પણ ઘણું આપણને ઉપયોગી છે જેમ કે આપણે અ ઓનલાઈન મોબાઈલ થ્રુ કે કોમ્પ્યુટર દ્વારા આપણે ગમે તે ગીત સાંભળી શકીએ છ છેએ મૂવી જોઈ શકીએ છ છેએ અને ઘણી બધી રીતે ગેમ્સ રમી શકીએ છીએ જેના લીધે આપણને મજર મનોરંજન પૂરું પાડી શકે કાયમ
બિલકુલ સાચું કહો છો તમે મનોરંજન માટે પણ આપણે આનો બહુ સારો ઉપયોગ કરી શકીએ છેએ અને આજકાલ તો ઘણા લોકો ઓનલાઈન ખરીદીમાં પણ અ ઇન્ટરનેટનો કેટલો ઉપયોગ કરે છે ઘરે બેઠા બેઠા આપણે જરૂરી વસ્તુ મંગાવી હોય કે ઇન્ટરનેટ પર બેઠા બેઠા ઇન્ટરનેટ ઉપર આપણે વ્યવસાય માટે પણ આપણને ખુબ ફાયદાકારક છે ઘણા જેવા ઘણા એવા નાના વેપારીઓ પણ પોતાના ઉત્પાદનોનું ઓનલાઈન માર્કેટિંગ કરે છે અને ઇન્ટરનેટના કેટલાક નુકસનો પણ છે જો આપ કણેેનું ઉપયોગ કરતા ન આવડે તો એના નુકસાનો પણ બહુ જ છે જેમ કે ખોટી માહિતી સાયબર ક્ષે ઉતરપિંડી પછી અ સમય ન બગાડ જેવી સમસ્યાઓ પણ ઉ
આ તો તમે એકદમ ખરી વાત કરી જોઈએ તો આપણે આજના જમાનામાં ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી બાળકોમાં પણ આપણને જોવા મળે કે બાળકો જે ટાઈમ જે ભણવામાં એમાં કાઢવાનો એના બદલે મોબાઈલ અને ગેમ્સમાં ટાઈમ કાઢતા હોય છે જે બાળકોને આંખને પણ નુકસાન કરે છે અને એના ભવિષ્ય માટે પણ ખતરો બની શકે છે
બિલકુલ સાચું કહો છો તમે અને ખોટી માહિતી સાહેબ શું છે એના સાથે સાથે આપણે જો ઇન્ટરનેટનો સારો ઉપયોગ કરીએ સમજદારી થી ઉપયોગ જો કરીએ તો આપણે આનો સારો આ આપણા માટે બહુ સારો વિકલ્પ પણ મળ છે શકે છે અને હા સુરત િત પાસવર્ડ રાખવા અને અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું જોઈએ આ ઇન્ટરનેટ નો યોગ્ય ઉપયોગ કરીને જો જીવન વધુ સરળ અને સુવિધાજનક પણ બની શકે
હા સાચું છે અને આજના યુગમાં આપણે જોઈએ કે ઘણા બધા કામો આપણા ઈન્ટરનેટ થકી જ જતા હોય થતા હોય છે જેમકે આપણે જોઈએ કે આપણે બેંકમાં જઈએ કે કોઈ પણ જગ્યાએ ત્યારે ઈન્ટરનેટ નો એટલો બધો ઉપયોગ છે કે આપણું જે જીવન જરૂરી કામ છે એ અમુક જગ્યાએ અટકી પડતું હોય છે જયારે ઇન્ટરનેટ કામ કરતું નથી હોતું ત્યારે આપણું એ કામ પણ અટકી પડે છે
બિકુલ સચુ કો છો તમે જ્ઞાન સંચાર અને વિકાસ માટે પણ ઇન્ટરનેટ એક શક્તિશાળલી સાધન છે.
સાચી વાત છે અને ઇન્ટરનેટ થકી આજે લોકો અ ઘણી બધી અલગ અલગ રીતે પૈસા કમાઈ રહ્યા છે લોકોને અલગ અલગ રીતે. મદદ પણ થઈ શકે. છે ઇન્ટરનેટ થકી.
બિલકુલ આ જોને હવે સમજદારીથી આપણે આનો ઉપયોગ કરીએ તો આ આપણા માટે બહુ જ આપણા જ્ઞાનનોો હોવ વિસ્તાર કરી શકે છે. આપણને કોઈ પણ મોટે થી મો. નાનીથી નાની બાબત માટે જાણકારી જોઈતી હોય તો આપ. આપણે આનો ઉપયોગ સારી રીતે પણ કરી શકીએ છીએ અને શિક્ષણમાં પણ એજુ. લોકેશનમાં તો તમને ખબર જ. કેટલો આનો આજકાલ શાળા કોલેજ અને ઓનલાઈન શિક્ષણ ઘણી સુવિધાઓ એવી ઉપલબ્ધ થઈ ગઈ છે જેના કારણે. વિદ્યાર્થીઓ માટે બહુ જ સરળતા થઈ ગઈ છે.
હા અને ઇન્ટરનેટ દ્વારા આપણે જોઈએ કે સોશિયલ મીડિયામાં ફેસબુક છે જેમકે ઇન્સ્ટાગ્રામ છે જેવા અનેક અનેક સોશિયલ મીડિયાના જે આપણે જોઈએ એમાં એમ કે. આપણે પ્રઇવસી જોઈએ કે આપણા ફોટા કે ગમે આપડી પ્રઇવસી એ લીક થઈ જતી હોય છે લોકો થકી અ વગર કામનું પણ પહોંચી જતું હોય છે એટલા માટે એ જોખમી પણ છે આપણા માટે
બિલકુલ સાચું કહો છો તમે તો આપણેે જોઈએ આ પ્રમાણે આપણે જોઈએ તો ઇન્ટરનેટ આપણને સવારે સમાચાર અ વાંચવાથી લઈને રાત્રે મનોરંજન સુધી બધી જગ્યાએ ઇન્ટરનેટ આપણા જીવનનો મહત્વનોો ભાગ બની ગયો છે.
હા એ. એ પણ ખરું છે અને. આજે જોઈએ કે આપડણે ઇન્ટરનેટ થ. કે આપણને ખબર પડે છે આજે ટેકનોલોજીનોો એટલો બધો ઉપયોગ છે આજના યુગમાં કે કાલે શું. થવાનું છે કઈ રીતે વાતાવરણમાં પલટો થવાનો છે કે કાલે કયા વિસ્તારમાં શું થવાનું છે સંભાવના છે એ બધી જાણકારી આપણને ઇન્ટરનેટ થકી મળી શકે છે.
બિલકુલ સાચું કહું છો. તમે આપણને જો. અ આજે તો ઘણા લોકો. એવા પણ છે કે જે બેઠા બેઠા ઘરેથી કામ કરી રહ્યા છે ફ્રીલાન્સિંગ અને એવા ઓનલાઈન. કામ કરી રહ્યા છે જેના. થી એમને ઘરે બેઠા બેઠા આવક. મળી ગઈ છે અને ગૃહિણીઓ માટે પણ આ બહુ વરદાનરૂૂપ છે કે એ ઘરે બેઠા બેઠા. પણ આપણો ઘરનો. ખ્યાલ રાખ. રાખીને અને છોકરાઓનો બાળકોનો અને બધા પરિવારનો. ખ્યાલ રાખ રાખતા સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ લઈ શકે છે. જે અને પોતે. પોતાના માટે પણ કોઈને કઈ હુનર એ કરી શકે છે.
હા ઘરી વાત છે અને જોવા જઈએ તો ઇન્ટરનેટ આપણે ઉપયોગી પણ એટલું છે આપણા રોજ બરિંદાના જીવનમાં આપણે ઘરે બેઠા લાાઈટ બિલ પણ ભરી શકીએ છીએ આપણેે જો કશે જવું હોય બસનું કે ટ્રેનનુંું કોઈ પણ બુકિંગ આપણે ઓનલાઈન ઘરે બેઠા કરી શકીએ છીએ જેમ કે તમે આગળ પણ વાત કરી કે આપને ગમતી મનગમતી ખરીદી પણ આપણે ઓનલાઈન થકી કરી શકીએ છેએ ઘરે બેઠા જ આપણે એ વસ્તુની આપણે ખરીદી કરી શકીએી
બિલકુલ સાચું કહો છો તમે અને ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ ઈ કોમર્સ નું વિકાસ પણ ઇન્ટરનેટના કારણે જ થયો છે
હ
અને ઇન્ટરનેટ ના કારણે તો આજે જો લોકો વિશ્વ ના કોઈ પણ ખૂણામાં રહેલા પોતાના મિત્ર અને પરિવારજન સાથે સંપર્ક ની સાથે સાથે વિડીયો કોલ અને બધું જ સારી રીતે આમે સામે બેસીને કરતા હોય એ એ કરી શકે છે અને ઇન્ટરનેટ નું માર્ગદર્શન લઈને તો કેટલાય બધા કેટલી બધી પોતાને અંદર સ્કીિલ પણ ડેવલપ કરી શકે છે અને ભવિષ્યમાં ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિ એટલે એઆ આ બંનેનું મહત્ત્વ બહુ જ વધવાનું છે આ બંનેનો ઉપયોગ જો આપણે યોગ્ય મા માર્ગદર્શનથી આપણે અને આપણા બાળકોમાં એનો ઉપયોગ લઈએ તો આગળના ભવિષ્યમાં આ આપણા માટે બહુ જ લાભકારી થઈ શકે છે
હા ગ સાચી વાત છે ઇન્ટરનેટ થકી આપણે ઘણું બધું શીખી પણ શકીએ છીએ અને જોવા જઈએ તો ઈન્ટરનેટના ગેરફાયદા પણ છે જેમ કે નાના બાળકો સતત જે મોબાઈલનોો ઉપયોગ કરે છે હવે તો વડીલો અને એડલ્ટ પણ કરવા લાગ્યા છે કે જેના થકી વધારે પડતો ઉપયોગ મોબાઈલ નો થઈ છે એનાથી આંખને પણ નુકસાન થઈ શકે છે અને ભવિષ્યમાં આપણા જીવન પર પણ ખતરો આવી શકે છે
બિલકુલ સાચું કહો છો તમે અને ઇન્ટરનેટ આપણે જ્ઞાનનો એક અખૂટ ખજાનો છે દનો જો આપણે સદુપયોગ કરીએ તો જીવનમાં પ્રગતિ અને સફળતા આપણને જરૂર થી મળી શકે તો આપડણે આ તો આપણા ઉપર આધાર છે કે આનો આજની દુનિયામાં કક નવું શીખવામાં આપણે એનો ઉપયોગ કરીએ છેએ કે પછી કોઈ ગેર ફાયદા જેવો આપણે કોઈ આપણે સમયનો અમ સમય વેફળવો કે કેવી રીતે કેવી રીતે એનો આપણે સ સારો ઉપયોગ કરીએ એ તો આપણા ઉપર ડિપેન્ડ છે
વાત છે આપડે કઈ રીતે ઉપયોગ કરવો એ આપણા ઉપર જ નિર્ભર કરે છે
જો આનું આપણેે સમજદારીપૂર્વક અને જવાબદારીથી આનો ઉપયોગ કરીએ તો આપણે જરૂરથી આપણે જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ અને આપણે જીવનમાં પ્રગતિ કરી શકી ચાલો તો ફરી મળી. શું જય શ્રી કૃષ્ણ.
હા ફરી મળીએ આવજઉ.